હાલો.
ગુડ ઇવનિંગ મેમ, કેમ છો?
હા, ગુડ ઇવનિંગ સારું છે, બોલો ને.
હા, અત્યારના સમ અત્યારે અત્યારના ટાઈમમાં તો કેવું લગ્નની સિઝન ચાલી રહી છે.
હા, અત્યારના વિષયમાં તો લગ્નની સિઝન સ સારી ચાલી રહી છે ઓ.
હા, તો તમારે ત્યાં આજુબાજુ કેવી રીતે મતલબ લગનમાં લગન કરવામાં આવે છે? બધી રસમો ને બધું?
અમારે અહિયાં તો લગનમાં સારી રસમોને કરવામાં આવે છે. જેમ કે, બે ત્રણ દિવસની વાર હોય ત્યારે ઘરના બધા ભેગા થઈને ગીત બોલે, પછી એક બે એક બે દિવસની વાર હોય ત્યારે પીઠી-ઠી-ઠી પછી એના લગન હોય એને ભૂસે પછી. ગીત ઘરે એટલા વગાડતા હોય બધાય મળીને, દાંડિયા રાસ રમતા હોય ખુબ જ આનંદ આવે, જાણે આમ બધાયને લાગે કે હા પ્રસંગ નું ઘર છે એમ.
હા હા, તો આ જે લગન પ્રસંગ હોય છે એ બાને અત્યારે તો તમને ખબર જ હશે કે-કે બધાની જે ફેમિલીસ છે એ બધી એટલી દૂર દૂર, અને એટલી કામકાજમાં બિઝી થઈ ગઈ છે કે એકબીજાને મળવાનો ટાઈમ નથી રહેતો તો આવી રીતે કંઈક પણ લગન પ્રસંગ નો આયોજન કરે, તો તેમાં પેલા તો આખો પરિવાર-ર-ર ગમે ત્યાં હોય છે ત્યાંથી એક સ્થળે ભેગા થાય છે, અને એક હારે બધા ભેગા થાયને આનંદ માણે છે. તો લગનનો એક એ પણ ફાયદો છે કે બધા હાત ળી મળીને, અ ઉજવે છે તો એના એમાં પણ ખુબ જ આનંદ મળે છે. જેમ કે તમે કીધું દાંડિયા રાસ ને રમે, તો-તો એમાં અ ખુબ જ આનંદ થતો હોય છે ક્યાં ક્યાંથી મતલબ અ બાર ગામ અમુક અ મહેમાનો રેતા હોય છે એ પણ આવે છે લગનમાં. તો બધાથી મુલાકાત પણ થઈ જાય છે.
હા બધાય થી ન જયારે જેમ કે લગન જ એઈક એવું મોકો હોય છે કે બધાય કોઈ ફ્રેન્ડ્સ હોય, કોઈ કઝિન હોય બધા એકા બીજા એકા બીજાને મળી શકે છે. તો એ સ્પેશિયલી જેમ લગન ની વાત જોઈને બેઠા હોય. કે હા લગન જલ્દી કોઈ ના આવે કે અમે બધાય ભેગા થાય કે અમે બધા એકા બીજાની મુલાકાત થાય કે મળી શકીએ એમ.
હમ્મ, હમ્મ, ને અત અત્યારે તો લગનને પણ કેટલા ફેશનેબલ કરી નાખ્યા છે. કે-કે-કે તમે જોવો તો થીમ્સ અલગ અલગ રાખે છે, કપડાની કે પછી કોઈ પણ જાતની તમે ખાવા પીવામાં જોઈ લ્યો એવી રીતે અલગ અલગ થીમ્સ રાખે છે. એમાં ખર્ચો પણ કેટલો થઈ જતો હોય છે કે લગન કોસ્ટલી જ એટલા થઈ જાય છે.
હા, એ વાત તો સાચી જ છે કે અત્યારે જાણે કે એ ઓછું કર્યું હોય, વધારે કર્યું હોય જાણી જોઈ ને, બીજા એક બચ્ચા એવી રીતે જ થાય કે હા હો ભાઈ, અમારેય એવી રીતે લગ્ન કરવા છે, અમારે એવી રીતે જ અહ લગ્નમાં પ્રસંગમાં બધી એવી રીતે જ બધો ખર્ચો કરવો છે, કોઈ ડેકોરેટ કરવું છે, કોઈ નિકાહનું હોય તો એવી રીતે કરવું છે, કોઈ પીઠીનું હોય તો એવી રીતે કરવું છે, કોઈ જમવાનું હોય તો એવી રીત તે કરવું છે, એમ એકા બીજાના આમ જોઈને એકા બીજાને આઈડિયા પણ આવે કે હા ભાઈ આવી રીતે કરીએ એમ.
અહ અને અત્યારે બધી ચી ચીજો કોસ્ટલી પણ એટલી થઈ ગઈ છે ને, કે આપણે જોઈએ તો ખાલી પાર્લર અને કપડામાં તૈયાર થાવામાં જ આપણા કેટલા જ પૈસા વયજ વયા જાતા હોય છે. અત્યારે પાર્લરમાં પણ આપણે તૈયાર થવા જઈએ તો તમે જુઓ તો બ્રાઈડરના તો પેકેજ જ સ્ટાર્ટ થાય છે, દસ હજાર, વીસ હજાર એવી રીતે.
હા, ઈ વાત તો તમારી સાચી છે કે અહ બ્રાઈડલના પેકેજ જ દસ હજારથીન થાય છે. પણ જે કરવું પડે છે એમાંય તો કાઈ ચાલવાનું તો છે નહિં. બધુંય કરાવું પડે છે. એમાંય કાઈ આજમાના પ્રમાણે તો ઈ એ જરૂરી જ થઈ ગયું છે ને.
હમ્મ, હમ્મ, અહ હું તમને મારું એક એક્સપિરિયન્સ કહું હમણાં જ અમારે અહ ઓળખીતામાં લગન હતા હમણાં જ અમે સાસણ બાજુ એ લોકો એ રિઝોટ રાખેલો હતો. તો એ લોકો કો ખાલી રેડી થાવામાં જ એ લોકો ના પચાસ થી સાઈઠ હજાર રૂપ પિયા એ લોકોએ ખાલી પાર્લર વાળીને આપ્યા હતા. એટલા એ લોકો અહ એ લોકોને ખાલી પાર્લર વાળીનો એક્સપેન્સ એટલો પડ્યો ખાલી ત્રણ દિવસ માટેનો.
હા, તો ઈ પણ જમાના પ્રમાણે બધું ઈ જરૂરી થઈ ગયું છે એટલે કરાવું એ પડે અને ઘરનાવ ને એટલું ઓછું બી થઈ જાય ને કે તૈયાર થવા માટે ઈ લોકોને ઈ જે લેવું પડે ઇ ડાયરેક્ટ પાર્લર માંથી જ આવી જાય તો ઈ એટલું એ લોકો જેને ઘરની હોય છે પ્રસંગ તો એ એટલું એને ઓછું થઈ જાય કે આ નહી લેવાનું ઓલું નઈ લેવાનું. ઈએય લેવા જાય માટે તો એમાંથી થોડો ખર્ચો થોડી થાય છે વધારે જ થાય છે ને.
તો આવી જ રીતે બીજી અલગ અલગ રસમો હોય છે, જેમ કે હલ્દી હોય છે, કોક જગ્યાએ સંગીત રાખે છે, કોક જગ્યાએ નિકાહ, કોક જગ્યાએ ફેરા તો તમારી ત્યાં કેવી રીતે આ બધા પ્રસંગો કરવામાં આવે છે?
અમારે અમારે જ્યાં તો તો છે ને જોઓ કોઈ નિકાહ હોય છે તો નિકાહ એ જમાતખાનું રાયખું હોય, કોઈએ પાર્ટી પ્લોટ રાયખો હોય, તો કોઈ એવી રીતે સ્ટેજ સજાવે, કે કોઈએ સોફા રાખ્યા હોય, કોઈ સ્ટેજ સજાવે કોઈ શું કોઈ શું કરાવે એમ બધા આમ પાર્ટી વેર ની જેમ જ આમ બહું મસ્ત બધી રીતે કરે કે જાણે આ જોઈને આપનું દિલ ખુશ થઈ જાય કે ના, ના આ છે એમ.
હા, હા અત્યારે તો ડેકોરેશનની પણ એટલું વધી ગયું છે કે બધા થીમ પ્રમાણે જ અલગ અલગ ફંક્શન ના અલગ અલગ ડેકોરેશનસ પણ કરાવતા હોય છે. જેમ કે પીઠી હ છે તો પીઠી માં અલગ યેલો એન્ડ ગ્રીન કરાવશે. પછી જે નિકાહ છે તો નિ કાહ માં રેડ એન્ડ વ્હાઈટ ઈ ટાઈપમાં કરાવશે તો એવીજ રીતે જેમ કપડા ની થીમ બદલે છે, એવી રીતે ડેકોરેશનની પણ થીમ્સ બદલતી રહે છે.
હા, ઈ એય બરોબર જ છે જેમ કે પીઠીમાં કાંતો મહેંદી કલર નું હોય છે, કાંતો યેલો કલરનું હોય છે, નિકાહ માં કા મરૂમ કલરનું હોય છે, કા એકદમ વ્હાઈટ કલર નું હોય છે. ઈ તો બરોબર જ છે કે તમારું કે જેમ આપડે જેવી રીતે પીઠીમાં ને હલ દીમાં ને એવા રાખી છી આપણા કપડા ને એવી રીતે એવી રીતે ડેકોરેટ ના પણ ચેન્જ એકા બીજા કરાવે છે જો શક્ય હોય તો એમ.
હા, હા, તો એવી જ રીતે અહ નોર્મલી તો આપણે જોઈએ તો બે ત્રણ અ ફંક્શનસ જે છે થતા હોય છે, જેમ કે હલ્દી, દાંડિયારાસ અને નિકાહ એવી રીતે બે ત્રણ થતા હોય છે. અને અમુક જગ્યાએ વલીમો પણ કરવામાં આવે છે. જેમાં અ નિકાહ થઈ જાય પછી વલીમો કરે છે. જમવાનું બધા સગા સંબંધીઓને બોલાવે છે અને પછી જમવાનું આયોજિત કરે છે.
હા, એવી રીતે જ હોય છે વલીમો કરે, નિકાહ જે નિકની બાદ વલીમો પણ કરે છે, તો બી કોઈને સારું લાગે છે તો કોઈ રાખે જ છે વલીમો એમ
હમ હમ તો એ પણ એક સારો અ. ફંક્શન છે કે નિકાહની બાદ ખુશી ઉજવવાનો એક પ્રસંગ થઈ જાય અને બધા અ છોકરી વાળા અને છોકરા વાળા મળીને એક જમવાનું એન્જોય કરે.
હા ઈ બાત તમારી સાચી જ છે કે છે ને અ નિકાહના બાદ ઈ વલીમો રાયખુ હોય તો બધા એન્જોય કરી શકે, અને લાડી જોઈ બી શકે.
હા, બેને એક હારે બરોબર છે બધા સંબંધીઓ જે લોકો દૂર ના સંબંધી હોય છે એ લોકો એ ના જોયા હોય તો, એકા બીજા જોઈ લે એટલે એ પણ વાંધો ના આવે.
હા, એ કે દૂર હોય તો પછી ઈ ન જોયા હોય તો જોઈ બી શકે એમ.
હા, હા, તો આમાં શોપિંગ કરવામાં પણ ખુબ જ ટાઈમ જતો હોય છે તો શોપિંગ અ જે આ કોઈ લગ્ન પ્રસંગની શોપિંગ છે, એ તમે કેવી રીતે કરો છો કોઈ માર્કેટમાં જાઓ છો કે પછી તમે ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરો છો?
હા, થોડી જાજી અમે ઓનલાઈન બી કરી જે ઓનલાઈનમાં અમને પસંદ આવે છે ને એ અમે ઓનલાઈન થી કરીએ બાકી અમે જઈને બજારમાં અમે ખુદ જોઈને જય લઈએ છીએ.
હા, હા, અમુક વસ્તુઓ હોય જેમ કે કપડા છે, કે એમાં આપણને થોડુંક ડાઉટફુલ રે કે આપણે જોયું છે ફોટોમાં એવું જ સેમ આવશે કે નહીં આવે. તો એટલે આપણે વધુ પસંદ એમ કરીએ છે કે આપણે માર્કેટમાં જઈ ને લઈયે કેમ કે આપણે માર્કેટમાં બાર્ગેનિંગ પણ કરી શકીએ છીએ. જયારે કે આપણે ઓનલાઈન લઈએ તો ફિક્સ પ્રાાઈસમાં જેટલી પ્રાઇસ લખેલી હોય એટલી જ પ્રાાઈસમાં આપડે લેવું પડે.
હા, એ એની જ માટે પછી આપણેે કોઈ સારું આયવુ, કોઈ નબળું આયવું પછી આપડણે રાખવું જ પડે ને કે રિટર્ન થાય ન થાય, જે દુકાનેથીને લઈ તો આપેને આપડું કોઈ ધ્યાન પડ્યું કે આમાં નુકસાની છે આપને નથી નથી આપને કમ્ફર્ટેબલ આવતું તો આપદે જઈ ને બદલાવી પડશે કએ ઈ
હા હા, બરોબર છે કેમકે જો આમાં બે વસ્તુ હોય છે, કે રિટર્ન પોલિસી હોય પણ, અને ના પણ હોય જો ના હોય, તો તો આપડા પૈસા પાણીમાં જ જાય ને અગર હોય તો પણ એ વધુ ટાઈમ લે કેમકે આપડે રિટર્ન કરીએ પછી પાર્સલ વાળો લેવા આવે વે એદુકાન અ દુકાનદાર પાસે પહોંચે પછી એ પાછું એક્સચેન્જ કરીને આપણને મોકલે એમાં ખૂબ જ ટાઈમ જતો રહે છે, તો જો આપણે અર્જન્ટ બેઝિસ પર જોતા હોય તો આપણે દુકાન પર જઈને જ ત્યાં ટ્રાયલ કરીને લઈએ તો આવી કઈ સિચ્યુએશન જન ઉંભીના થાય.
હ અને પછી પૈસા એ રિટર્નમાં ખુબ જ વાંધો થાય છે. પૈસા એ રિટર્ન આવવામાં એ વાર લાગી જાય છે, આપને પછી એમ થઈ જાય કે આપડે તો હવે ટાણું આવી ગયું ને હવે આપણે નથી જોતી વસ્તુ તો આપણે પૈસા રિટર્ન કરાવી નાખી તો પૈસા રિટર્ન થવામાં પણ ખુબ જ લોચા થાય છે તો આપડે દુ દુકાનમાથી લીધું હોય તો આપણે ગયમું ન ગયમું તો આપણે પૈસા પણ પરત લઈ શકીએ, જો ન ગયમું હોય તો અને એના બદલે આપણે કોઈ બીજી વસ્તુ લેવી હોય તો ઈ પણ આપણેે કરી શકીએ એમ.
હા બરોબર છે, તો આ કપડાં જેવી વસ્તુઓમાં તો અમે પણ વધુ પડતું ઓફલાઈન જ લેવાનું પસંદ કરીએ છીએ બાકી ઘણી બધી વસ્તુઓ છે જે અમે ઓનલાઈન પણ મંગાવીએ છીએ પણ અમુક વસ્તુઓ છે જેમકે કપડા, અને ચપ્પલ અને ને અને એવી વસ્તુઓમાં આપણને સાઈઝમાં અને ક્વોલિટીમાં પણ જોવું પડે, એટલે એ અમે ઓ ઓનલાઈન થોડુંક ઓછું લેવાનું પસંદ કરીએ છીએ.
હ, અમે તે તે માટે જ છે ને જેમ જેમ કે આપડણે ચાર પાંચ દિવસની વાર હોય, ને આપડે ઓનલાઈન મંગાવી લીધું તો ઓનલાઈન જો આવીએ ગયું અને આપડે પ્રસંગ ચાલુ હોય અને આપણે ઈ નહોતું હોય તો પછી આપડે રિટર્ન કરી તો પછી પાછું ક્યારે આવે તો આપડે સચોડું ટાણું વયુ. એવુ હોય એના માટે જ આપણે દુકાન માંથીને લઈને તો વધારે સારું, કે દુકાન માંથીને આપણે લીધું હોય જે આપણે ટાણું હોય ત્યારે આપણે દુકાનમાં લીધું હોય તો આપને જે કમ્ફર્ટેબલ આવે ઈજ આપણે લેવાના હોય.
હમ હમ બરોબર છે, સારું તમારી સાથે વાત કરીને ખુબ જ આનંદ થયો. તમારો ટાઈમ આપવા ખૂબ ખૂબ આભાર.
હા હા.